હા કેમ છો?
બસ મજામાં શાંતિ. શું કરો છોકો હમણાં.
હા, ફોર્મ ભરી જશે કલાસમમાં કોલેજ નો.
બરાબર બરાબર અમે અહીંયા હ કોલેજ ન આજે અત્યારે જઈને આયા વરસાદ ઘણો ચાલુ હતો કાલે રજા આપી. આગાહીના લીધે. હા, બરાબર છે. કોલેજમાં કયું વર્ષ છે? તમારુ? હું આયા વલસાડ બાજુ, વાપી-વલસાડ
હા, કયા સેમમાં? અમે તો પાંચમા સેમમાં છીએ.
બરાબર, બરાબર. ના, ના, બરાબર. મારું માસ્ટર ચાલુ છે. એમ. એ, એમ. એ નું બીજું વર્ષ પૂરું થઈ ગયું.
હમ, તમે બી. એ. માં જ?
બે પૂરું? તમારો બી. એ. છે? બરાબર, બરાબર. કયો સબ્જેક્ટ લીધો તમે?
અમે એક ગુજરાથી લીધું.
બરાબર, બરાબર. તમે કઈ બાજુ રહો હમણાં, મારો સંસ્કૃત બરાબર, બરાબર. મારો મેઈન સબ્જેક્ટ સંસ્કૃત હતો.
હા.
સંસ્કૃત ના ઉપર જ એમ. એ કર્યું, એ. મે પછી હવે પીએચડી, બી. એડ. કરીએ. એમ. એ. પૂરું થાય એટલે.
એમ. એ., બી. એડ. કરીને
તમારે કોલેજ હવે હા, શિક્ષક ની લાઈન જ પકડી મે. તમારી કોલેજ ત્રણ વર્ષની રહી, ચાર વર્ષ ની થઈ ગઈ.
ત્રણ વર્ષની.
બરાબર, બરાબર. અમે હતા ત્યારે અમારે ત્રણ વર્ષની કોલેજ હતી ને. એમ. એ. બે વર્ષનું થયું. તમારે એમ. એ. એક વર્ષનું હશે.
હા, એમ. એ. એક વર્ષ નું.
એટલે, આમ છે કે આમ જાવના પાંચ વર્ષ જ પૂરા કરવાના.
હા.
બરાબર, બરાબર.
બીજું શાંતિ છે?
બસ, શાંતિ. કેવો વરસાદ, પડે એ બાજુ?
હા, હમણા જ બંધ થયો પાંચ વાગે.
બરાબર, અહિયાં બે દાડા થી લગાતાર વરસાદ ચાલુ છે.
હા.
હા, હજી બંધ નથી થયો આ બાજુ. આ બાજુ ફરવાલાયક સ્થળો હારા છે, દરિયા કિનારા છે. અને મે આ બાજુ આપી, વલસાડ બાજુ.
હા.
હ, મુંબઈ અહીયાંથી દોઢસો કિલોમીટર જ દૂર છે અમારાથી.
હા.
હા.
આવી એક અમારે તો ભરતી હોય તો ને, એ બાજુ જવાનું.
ના, ના, બરાબર. ફોમ વોમ ભરે કે ન, એમને કોઈ ભરતીમાં ભરતી પડે એમાં.
હ, બરતી નવ તો ટીની તૈયારી ચાલું છે.
તેને બરાબર.
હા, ટેલી ટુ ઇયર.
હા, એ કંડેક્ટરમાં નહોતું ભરી ફોમ.
કડક્ટરનું ભરીસ હને.
બ એમ ફર્સ્ટ એડ, બીજું ખડાઈ જ બાકી.
બાકી છે પેલા ફોર્મ જ ભરીશ છે ખાલી.
અચ્છા અમે ફર્સ્ટેજ હાર એ બાજુ જયા ત પાલનપુર બનાકાંઠા બાજુ ફર્સ્ટેજ એવું કડાયું. ફસ્ટ એડ. રઈ રહ્યા ને, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી રાત્રે મેસેજ આવ્યું કે, હવે ફર્સ્ટ એજ વગેરે ફોર્મ ભરાય ઓનલાઈન.
હા, એ તો
તો કીધું અમે ખોટા થોડી થોડી ને, છે આઠ દાણા બગાડ્યા. ક્લાસમાં બીજા કાગળિયા હારું બે ત્રણ દાડા દહ દાડા ખોટા બગડ્યા અમારા.
હમ. આમાંરે તો નથી ભરવાનું ફોર્મ પણ પાછા પેલું ડોક્યુમેન્ટગ ડાયરેક્ટ ફોર્મ ભરાતું. તે એમાં પછી ભરે ભરી લીધું. હ તૈયારી ચાલુ છે હવે કંડક્ટર ની.
હ હું એ રોજ લાઈબ્રેરીમાં જ વાંચવા જઉં છું તો દહ વાગે જવું ન છ વાગે આવો છ વાગે સુધી લાઈબ્રેરી ચાલુ હોય બાકી છ વાગે પછી બંધ થઈ જાય.
હા બરોબર.
આમ કોલેજ હમણાં ક ચોમાસ અમે રેગ્યુલર જઈ નહી. એમ એમાં તો ચાલે અઠવાડિયામાં એકાદ રાઉન્ડ મારી તોય.
હા, હા એ
હમણાં પ્રોફેસરો બધા બદલાઈ જયા જૂના જૂના હારા હારા હતા એમને બધાને કોઈ રિટાયર થઈ જાય કોઈની બદલી થઈ ગઈ હમણાં નવા નવા આવ્યા છે બધા એટલું બધું નથી એમાં ભણાવા લાયક ઇન્ટરેસ્ટ.
અસાાઈનમેન્ટો લખવાની હશે ને.
અસાાઈનમેન્ટો લખવાની અમારે હમણાં ટર્મ પેપરે આલે છે ટર્મ પેપર લખવા પડે એમ એમાં.
હમ.
એમાં ટર્મ પેપર એ લખવાનું દોઢસો બસો પેજ નું ટર્મ પેપર લખવું પડે એને પછી
હા તમારા મમ્મી પપ્પાને શું કરે છે.
બસ બધા અહિયાં વલસાડ જિલ્લામાં જ રહે બધા.
ચાંદી સન હા ઘરે જ બધા.
બરાબર બરાબર.
શાંતિ સન અમે સાબરકાંઠા.
બરાબર બરાબર.
કોલેજ માં તો પેપર લખવા
પેપર લખવા જ જવાનું ખાલી
એ એક્સ તારીખે જ કરયું એમ ખાલી.
હ ખાલી પેપર લખવા મતલબ પેપર
રેગ્યુલર માં ફોર્મ રેગ્યુલર માં ભર્યું પણ ખાલી પેપર લખવા જવાનું.
હા સ્પોટ નું હોય તો દોડજી એવું.
ના, ના, બરાબર, બરાબર.
હમ એ છે એનસીસી હોય ને જવું પડે.
અચ્છા તમે એનસીસી ભેગું લીધું છે.
હા એ એનસસ એનસીસી બને.
બરાબર બરાબર અમારો એનએસ હતું.
હમ અમાર તો બને. કેમ આવે તાર જવાનું.
કોલેજ માં જ ભણાઈ લીધું બે ત્રણ જણા એનએસ જ લીધું.
હમ્મ, તમ હશેને એસીટી.
કોલે, એન સી સી મારું કોલેજમાં હતું પણ અમે નતું લીધું.
હા. બરોબર તમે તે નહી કરતા.
સવારનો જ હશે ને?
હા, સવારનો. તમે નથી જતા તમે નથી તૈયારી કરતા બીજી કોઈ
હા ના ભરતી ને તૈયારી કીધું ને કંડક્ટર ની કરી તલાટીની કરી તૈયારી, બે ફોર્મ ભર્યા બે ની તૈયારી કરી.
હમ્મ, સરસ.
હમણાં કોલેજ ની પરીક્ષા આવવાની છે પંદર વી દડાધ એની તૈયારી કરીએ.
હમ્મ.
અસાઇનમેન્ટો લખવા આલે હમણાં અસાઇમેન્ટ લખીએ બેઠા બેઠા.
હા.
પ્રોફેસરોની તારીખ પ્રમાણે એસાઈમેન્ટો આલવી પડે ને ની તો પાસી પશી તમે લેટ કરીને આમ કર્યું ખોટી મગજ મારી કરે.
મેં આ બધા નું ફોર્મ જ ભરીએ શે પેલા શેમીના
બરાબર બરાબર.
ઓનલાઈન રજસ્ટ્રેશન કરવું પડેને, એ માટે ફોર્મ ભરીએ શીએ. લોદોના.
તમારે ખાલી કંડેક્ટર એક જ તૈયારી કે બીજું કોઈ?
ના મે તો ભરતી ની ટીઈ ની રનિંગ રનિંગ ની એથલી
બરોબર એકેડેમ તૈયારી કરો કે ક
બીજી તી કોઈ નઈ આ ભડતી ની જ આર્મી.
બરાબર બરાબર.
હા.
સારું છે એટલે તમા એન સી સી બાજુમાં છે ને એટલે ફાયદો છે કોઈ જગ્યાએ માર માં બીજે સપોર્ટ મળી જાય તમને.
હા પંદર માર્ક્સ મળે ને. કફુટ પંદ
એન સી સી ના પંદર માક આવે છે એમ?
હા.
બરાબર બરાબર, હારું હે એન સી સી માં ઘણો ફાયદો જ છે આમ તો. પોલીસ ની, આર્મી ની ભરતીમાં તૈારી કર માર્સ નો બીજો આમ. ઘણો ફાયદો થઇ જાય આપણો.
સ્ટેટ ની સતી હોય તો
બોલ હતાન.
ના ના એક ગિલો નહી હોય કતું હોય તો એક ગિલો નથી.
એન સી સી માં અઠવાડિયા બે વાર અઠવાડિયામ બે વાર હોય છે આ બાજુ?
હા, મારા મોડાસા બાજુ તો રેગ્યુલર.
મોડાસા બાજુ રેગ્યુલર છે એમ?
હા મોડાસા રેગ્યુલર.
બરોબર આ બાજુ તો અઠવાડિયામાં બે દાડા બોલાવે શુક્રવાર ને મંગળવાર.
હમ્મ. હમ્મ, બરોબર.
બાકી કઈ પ્રોગ્રામ હો પંદરમી ઓગસ્ટ ને છવીસમી જાન્યુઆરી.
હમ્મ, પરેડ ડે.
ઉપરટ માટે બોલાવે ને એ પરેડ જેવું કરાવે ધ્વજવંદન કરવાનું હોય. એના હાડ કોઈ પ્રોગ્રામ રાખ્યો હો મોટા અધિકારીઓ આવવાના હોય તો એની બાજુમાં પરેડ માટે બોલાવે
હા હા.
એવું કરતા હોય બધા આપડે તો એમ જ્યાં નથી પણ જોયું બધા શું કરે ભેગા થાય.
હમ્મ, બરોબર.
હમ હ
કાદવ.
આ બાજુ તમે નહી આવ્યા વલસાડ વાપી બાજુ આવ્યા હતા કોઈ દી.
ના મેં તો ના નથી આવેલો અમે તો મુંબઈ ડાયરેક્ટ જવાનું હોય ને ભરતી માટે તો જઈએ બધા ટેન પકડી લેવાની એક હ સિકંદરાબાદ ને મહારાષ્ટ્ર
નાસિક બાજુ આગળ
હા.
નાસક થી આગળ હશે ને તમારું બધું સેન્ટ્રલ લાગતું હશે ને.
હા સેન્ટર લાગ્યું બધું
બરાબર બરાબર
હમ્મ
બાર માં પાસે આ બે જ તૈયારી કરી બીજો પોલીસમાં બીજે કરી હતી તૈયારી ફર્મ બીજો ભરી
પોલીસ પોલીસ ની કોઈ નઈ
ડાયરેક આ તૈયારી કરી એમ ને.
હમ્મ કંડક્ટર નું ભરીશ પણ કોઈ તૈયારી નથી
ના હવે ધીરે ધીરે લાઈબ્રેરી બે કલાક ત ત્રણ કલાક થોડે હેબિટ પાડીએ ને તો ધીરે ધીરે જનરલ નોલેજ યુવા કન્ડક્ટરની બુક હમણાં ને લાઈવ બેન્ચો ચાલુ છે. લાઈ બેચો એક જ ક્લાસ લઈ લેવાનો હમણાં હમણાં ફસ્ટ એજ ફસ્ટ એજ ઘવા જાતા ને અમે દડીશા
હમ્મ
દિશા ફર્સ્ટ એજ ઘડાવ તો એમના તરફથી લિંક ફ્રી હાલે છ. અ બ પેલ બેન્ચો ને એવું બધું મફત લાઈ ભણાવે એમાં તો તમારા નંબર ઉપર મોકલોવ એમ
હમ્મ મારા મોટા ભાઈ બધી તૈયારી કરે તલાની જી પી એસ સી ની. તે બધા ચોપડા પડે છે તે એમાંથી જોઈ લેને થોડું થોડું તલાટીની મા મોટો ભય છે એ બધી તૈયારી કરે છે. હલો
હ